હલો.
અવાજ આવે છે, ભાઈ?
હા ભાઈ
બોલો ભાઈ
આવે છે, અવાજ તમે બોલો લાસ્ટ ટાઈમ આપડે કય વાત થઈ છે, તમારો અવાજ સાંભળી ને એવું લાગે છે.
થઈ હશે હયેલા વરસાદ ચાલુ થઈ ગયો બોલો અમારે
હા હા નહી અમારું મો વાતાવરણ પાછું શુદ્ધ થઈ ગયું દમ બાદળ બાદર કઈ એકલું એવું નથી આમ ક્લીન છે, ક્લીન છે, ક્લીન
ગઈ વખત કેવું થયું જોવો ને ગઈ વખત હે ને પાંચમા મહિનાથી વરસાદ ચાલુ થઇ ગયો ને તમારે અહી પાક લવે લઈ જ હક એમ કે જે બાજરી એવું હતું ને એ બધું પુરાયના લઈ શકાયા અમુક બાજુઓ ઊભી ઊભી કે ઉભી ઉભી ડુંડું આવે ને ડુંડું તો ખબર પડતી હશે ને
હા હા ગામડાના છીએ અમે તે
હા તો એ ડુડા ઉપર કેવું બાજરી ઉગી ગઈ અને અમુક લોકો ના પૂરા તો પેલા કોવેન મે ખેતરમાં ખાતર બની ગેલા એમ
હ
એ રીતના બો નુકસાન થયેલું એમ ગઈ વખતે ખેડૂતોન મગફળી, હિલાઈન, બાજરી હિલાઈન બધા પછી પછી એવું થયું જયારે પેલું લન નો ટાઈમ આયો ને પછી વરસાદ ચાલુ થઈ જ તારે પછી પૂરા પલાળ્યા આ વખત એનાથી ઉલટું થાય છે. વરસાદ જ નહીં આવતો એમ આ વખત જે ડાંગરનો પાક હોય ને ડાંગરનો પાક હોય ને એના હોથી વધારે પાણીની જરૂર હોય તો આ વખત કેવું થયું ખબર એક અમારા કાકા છે, ને એમને અડતાલીસ હજાર નું ધરુ નાખ્યું હે પણ કેવું એરુ આ બધું બરી ગયું એમ કેમ કે પ પાણી તો જોઈએ જ ને અને જે નેરનું પાણી આવતુંતું ને હા ને
તે થાય લે
નેરનું પાણી આવતું તું ને એ નેરમાં પાણી અત્યારે કન્સ્ટ્રક્શનના લીધે બંધ હે તો કાકાને ખાસું નુકસાન થયું એટલે આ
હા એ ત છે, જ હ
આ વખત પરિસ્થિતિ કઈક અલગ જ છે, વરસાદ નહીં એટલે નુકસાન થગંય ફેર વરસાદ હતો ને એટલે નુકસાન થાય એટલે કુદરત એને રી તે ચા કુદરત આગળ
એવું હા એ તો છે જ અને પ્લસ બીજું હારું એક વસ્તુ એ કે સિટીમાં રે તો તો ગામડામાં રેવું સારું મને એમ થાય છે. કેમ કે ગામડું તમને હા કંઈ કેતા તા?
મારું તો ઓમ એવું કે સિટીમાં રેવું હારું એમ
હા એટલે એમાં એવું થયું કે અમે સી અમે સિટીમાં રહીએ અત્યારે ને અમને એમ થાય કે ગામડે રહીએ તો થોડું સારું એમ મને તમને એમ થાય કે ગામડે રહી રહી ને. સિટીમાં રહીએ તો જોબ બોબ કરીએ તો સારું એમ.
ને રહીએ ને તો અમારે કેવું અમુક અમુક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે ને અંધશ્રદ્ધ તન બન શ્રદ્ધા એટલે એનું બહુ કેવું સાઈડ ઇફેક્ટ માર ઉપર બહુ ખરાબ રીતે પડી હે પેલા મને એવું જ હત તું કે ગામડામાં રહું પણ આ અમુક લોક
તમારા વિસ્તારમાં કેવી અંધશ્રદ્ધા ને એવું કાંઈ?
એવા નહીં બુઆ ન બુવાની
હોવ
એ બધી બહુ અંધશ્રદ્ધા પછી કેવું અંદર માતાજીનું કે નામ લઈ ન કે પેલા ને કે નઈ જ જાવાનું તમાર જોડે આવું થશે પેલા ને એટલે આમ એ રીતે સબંધ તોડાવે હે એમ અમુક ભુવાઓ. મલીને તે હવે આપ આપણે નાનપણથી મોટા થયા હોય બરોબર આપડે ધારો કે બેઉ ફ્રેન્ડ છીએ નાનપણથી મોટા થયા હોય અને પછી આ રીતે તમને એવું કે કે એન ઘેર નહી જવાનું. તો તમને દુખ તો થાય જ ને તમારા તમારા ઘરના બધા ફેસલો લઈ લે. કે પેલાને ઘેર નઈ જવાનું તો બધું દુઃખ તો થાય જ ને અને મેરેજમાં નઈ જાવાનું, એમના કાંઈક પ્રસંગ હોય તો નઈ જવાનું. તો એ રીતની બધી અંધશ્રદ્ધાઓ ચાલે અહીં
તો અંધશ્રદ્ધામાં
હમ
તો કોઈ પણ અમારા બાજુનું અમારા ફાઈવ સ્ટારનું એવું કોઈ માને નહીં. હા અમારી બાજુ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા જેવું પન કોકને લાગી શકે કે આમાં કંઈક અંધશ્રદ્ધા હે પણ જે જોનારો છે ને એ જોનારા વખતે જે સામે સમજનારો વ્યક્તિ છે ને એ તો એમાં શ્રદ્ધા જ ગોતે છે એમ.
હમ બધું માનું એવું નહિ કે મા માતાજી ભગવાન નથી એવું નહીં એ બધામાં માનું પણ તમે પેલું પીકે પિચર જોયું હશે ને? પીકે પિચર જોયું તમ? તો એમાં નથી કેતા આમિરખાન નહીં ડાયલોગ બોલતો કે ભગવાન કોઈ દિવસ તમારા છોકરોને એવું ના કે કે આ કર દેજે તો હું તાર કોમ કર દઈશ. કો તો તો કે ગુલાટીઓ મારીને માર ઘેર માર મંદિરે આવજે ને. તો હું તારું કોમ કર દઈશ કોઈ એવું કે પોતાના છોકરાને એવું કે? કોઈ માતાજી ભગવાન એવું કે?
એવું તો ના જ કે કોઈ
હહ આ બા ભુવાવા ભુવા ભુવા પાણી કરતા હોય ને જે લોકો એ લોકો આવા ડાઉટ આપડા મગજમાં ખોટા ખોટા નાખે અમારે ગામડા લેવલે.
એ વસ્તું રહી ને એ બધું
ત પેંડા પેંડા નો પ્રસાદ કરી સાથે એ વસ્તુ થયા પછી કરો એને શ્રદ્ધા કેવાય પણ તમે એમ કોવ કે હું તબત બલી ચડાવું આ તે એ કરું અને પછી મારું કામ કરો એને અનશ્રદ્ધા
ના અનશ્ર્ધા ક્યાને કેવાય
કામ થયા પ પછી જે તમે કરોને કામ થયા પછી તમે જે કરો ને એ તમારી શ્રદ્ધા અને તમારો ભાવ કેવાય છે માતાજી પ્રત્યેકે એન એક લાગણી બાતાઈ કેવાય કે તમારું કામ માતાજી કરી આપે છે એમ એ કામ થયા પછી તમે એમને અગરબત્તી કરો કે કરો તાળિયેર હોય તો તમે સ્ટીકર વધારો પેંડાનું છે એમ નાનું મોટો પ્રસાદ કરો ભોગ કરો. એ વસ્તુનું કામ થયા પછી કરો ને એને શ્રદ્ધા કેવાય.
હું એ વાત હાચી તમારી પન જો અંત અહી કે રીતે અંધશ્રદ્ધા હૈ આ ભુવા હોય ને એય તમને કે એમ આપડે ધારો કે ત તમારે કઈક કામ એલે આમ તમને ઈચ્છા હોય એટલે કે તમે આપડે મનથી ની કેતા કે મારું કામ આટલુંત થઈ જશે તું આપ આ માતાજીને કઈ આ પે પેડા મોને શું ક તો તેલ ચડાયીશું કો તો નારિયલ માનીશું કો તો દીવો કરવા એવું કરીએ પન આ કેવું અવ તમે તમાર કેવું તમા સમસ્યા લઈને કોક મંદિરે જાવ મંદિર નેવ કેવ બોવો બોવો હોય ને તો એ પછી એવું કે કે આ રીતે તમારે આમ કર દેનું આટલું થશે તો તમારે આવું કરવાનું બરબર તો એ કેવું અવે એ હાચું કેહે આપણાને કઈથી ખબર પડે
હા એ જ ને
એ અવે એને થોડો કોન્ટેક્ટ થાય હે કેની થોડી રોજ વાત થાય હે એ તો એ વ્યક્તિ આપડાને ખોટું કઇ હ કઈના હકે એની મનની વાત એ કઇ હકે એમ.
હું એક જ વસ્તુ કહીશ કે બધા ખોટા હોતા નથી ને બધા સાચા હોતા નથી.
હું
આબા આમાં કેવું હોય છે કે તમે જ્યાં શ્રદ્ધા રાખો છો. એજ વ્યક્તિ ભગવાન પ્રત્યે કેવી શ્રદ્ધા રાખે છે ને એના ઉપર હોય છે કે ધારો કે ભગવાનનો જે ગુવો છે. હવે એ ભુંવો માતાજી હોય કે કોઈ ઈષ્ટદેવ હોય એના પ્રત્યે જે શ્રદ્ધા હોય એની અવે એના શ્રદ્ધા અને એના વિશ્વાસ ના કારણે છે ને તમારું કામ થાય છે.
હું પન એમ નય અમુક લોકો એનો અવરો ફાયદો ઉઠાવે
હ અવરો ફાયદો એવો ચ એચ છે ને પેલી વસ્તુ કે આ વસ્તુ કોઈ દાડો ના તો કોઈનો પૈસો માંગે છે કોઈનો રૂપિયો મામાંગે છે કે ના કઈ ચડાવો માંગે છે એમ તમે નાનામા નાની નાનામા નાની માનતા રાખો માનતા એટલે કે નાની મોટી તમારું કામ પત્યું અને કામ પત્યા પછી તમારા હરખ ના ભાવથી એક તમારું મન અને તમારી જે ક્ષમ તો યથાવત શક્તિ પ્રમાણે તમે જે ઈચ્છા પૂરતી કરો ને એ તમારી શ્રદ્ધા થઈ કેવાય એમ
પણ હું એમ કવ વચ્ચે કોને રાખવાની કઈ જરૂરી એમ આપડે ડાયરેક્ટ ના કહી
હા એ હા ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકીએ ને કેમ આપડ કોની જરૂરત ક્યા છે. જો તમે આમાં જેટલા ઊંડા શો ને એટલું તમને છે ને આમાં તકલીફ હો જ દે. નરી માનસિક ને અશ્ર્ધા અને હા બસ તેમ કે આપડે દર્શન કર્યા પગે લાગ્યા છે. તા બસ અને કોઈ તમારો ભાવ હોય કે મારે ઈચ્છાથી કઈ કરવું છે. જેમ કે શ્રીફળ વધેરું કે પેંડા ધરવા છે કે એ તમારી ઈચ્છા પૂરતી પ્રમાણે છે એમ. બાકી કોઈ કોઈ એવું હોતું જ નથી. મંદિર કે ત્યાં તમે પૈસા મૂકો કે આ કરો કે એમનું કામ કરો કે ચઢાવો કરો કે ગમે તે
તમારી બધી હાચી પણ અમારે અહી કેવું હોય ખબર કે જે આપડા થર્ડ ને એને ભુવો હોય તેમ તો એ ભુવો કે ને એ પ્રમાણે હેડવાનું અને એ વસ્તુ તો કેવું આપડા ને બીક મેલે ધારોકે તમા ખાનદાનની હોય ને જેટલું આખું ખાનદાન એની એક મા તા હોય ખબર હોયને થળિયાની માતા કેવાય. તો એ રીતે અયા અમારે એવું હે કુળદેવી એમ નય કે બો પેલે હિ હોય ને આપડા
હા હા કુળદેવી હોય અને જે એ કેવું હોય કે તમારે જેમ કે સરનેમ છે સોલંકી તો તમારા આખા કુટુંબની કુળ દેવી
હમ્મ હા તે એમ નય એ રીતે અહી અમારે એવું હોય હે જે ભૂવા હોય ને જે ભૂવા હોય ને એ બધું કંટ્રોલ કરવા ફરે એમ. કે અમારે પરમાણે થવું જોઈએ એન માટે કેવું બીક મેલે એમ એટલે આપડા ડરનો આપણેે શ્રદ્ધાનો ડર તરીકે ફાયદો ઉઠાવે એમ. તો એ વસ્તુ ના હોવું જોઈએ. અને આ બધું કેવું આપડા કંટ્રોલ બહાર હે એમ. અને ધારો કે આપડને ના કીધું બરોબર.
આપડ ના કીધું કે તઈ ની જવાનું અને આપણે જીએ ને અને કંઈક આપડી જો ઘટના બને એટલે કે ઘટના તો બને જ આપડી જોડે કઈક ખરાબ થાય તો એ એ રીતે કઈ બતાવે બીજોને કે જો પેલો ભાઈ તઈ ગયો ને એટલે આવું થયું. તો એ રીતે આ લોકો સબંધ તોડવા ફરે હે તો એ વસ્તુ મને નહી પસંદ ને આ બધું આમહિ નીકરવા માંગુ હું બસ. સારું ભાઈ ચલ હું વાત કરું થોડુંક રહીને
હા વાંધો નહી ફરી ક્યારેક
હા.
હા.